હલો
હા બોલો શું કરો હતો
બસ મજા કરીએ તમારો અવાજ આવ છે.
હા હા મસ્ત એકદમ પ્રોપર આવે છે અવાજ શું આજે એક વાત કરી હતી તમને કઈ અજયબી વિશે જાણકારી હોય તો
હા હા મને છે થોડી ઘણીએ છે એ બી વિશે માહિતી આ ટોટલ આપ ત ટોટલ સાત હજાર એવીી આવેલી છેને
હમ હમ હા એજ સાત જ
હા તો હું તમને પેલી જેબી વિશે માહિતી આપું તમે કેતા હોય તો બ પેલી અજી ગટ વ ચાઈનામાં આવેલી છે આ એક ચાઈના દેશની ખુબ જ પ્રાચીન અને જાણીતી અજય બીશે તમને કદાક ખબર હોય તો
હમ
અને આ આને જે નિર્માણ કામ છે ને ઈસવીસન સા પૂર્વે સાતમી સદીમાં શેર શરૂ કરવામાં આવ્યું હતું એટલે ખુબ જ પૌરાણિક છે આ કહેવામાં આવતું અજી આ અજાયબી છે તેની કુલ લંબાઈ એકવીસ હજાર કિમીની એટલે એકવીસ હજાર કિમી એટલે કેટલું થાય તમે અંદાજો લગાવી શકો છો એને આજ માટે હેતુથી બનાવવામાં આવીથી ખબર છે તમને
ના એતો મને નથી ક
દુશ્મનોનો જે હુમલો થતો હતો જે ચાઈનામાં તેના રક્ષણ માટે આ અજાયબી બનાવવામાં આવી હતી ગેટ વોલ ઓફ ચાઈના આ દિવાલ અનેક જે રાજવંશો અલગ અલગ સમયમાં બનાવી હતી જે અલગ અલગ રાજવંશો પોતાના સમયમાં હ દિવાલ બનાવી હતી જે ખૂબ જ પ્રાચીન અને હાલના સમયમાં તમે જોશો તે ફરવાલાયક સ્થળ બની રહ્યું છે તે જે અંતરિક્ષમાં અંતરિક્ષમાંથી દેખાય છે એવી લોકપ્રિય માન્યતાઓ છે પબ્લિકને તો એવું માને છે કે જે આજ જે અજાયબીશે તે તમે અંતરિક્ષમાં જાઓ તો પણ દેખાશે એવી માન્યતાઓ છે પણ કશું પ્રૂફ નથી થયું કે તે દેખાય જ છે. પરંતુ સામાન્ય રીતે તમે જોવો નરી આંખે અંતિશમાં દેખાતી નથી. ખાલી એક માન્યતા છે. હા જો મને આ આના વિશે માહિતી છે તમારી પાસે જેની માહિતી હોય તો મને જણાવો જે બી ઓની
એક મેં શહેરનું નામ સાંભળેલું છે પેટ્રા તમે સાંભળ્યું હતું આ પેટ ટ્રા જોર્ડન
હા હા નામ તો સાંભળેલું છે. પણ માહિતી નથી.
હા પેટ્રા જોર્ડન દેશનું એક પ્રાચીન શહેર છે. તેની સ્થાપના લગભગ ઈસવીસન પૂર્વે ત્રણસો બારમાં એવી કઈક કરવામાં આવી હતી. નાબાથી એ લોકો દ્વારા કરવામાં આવી તી. આ એક પ્રકારના આવા પણ જે અલગ અલગ જાતિના લોકો કો હોય તે રીતે નાબાતીયન લોકો પણ હતા. પેટ્રા તેની ગુલા ગુલાબી રંગની પથ્થરની ઈમારતો માટે રોજી રોજ સિટી તરીખે ઓળખ ઓળખાય છે. રો સીટી કારણ કે તેના જે પથ્થરો હોય છે તે ગુલાબી કલરના રંગ. થી દેખાતા હોય છે. એવા અલગ જ અજાયબી ઘણો તો એ અલગ જ પ્રકારના પથ્થરો છે જેના કારણે એરીઓ ઓળખાય છે. અહીંથી મોટા ભાગની ઇમારતો, પર્વતો અને. ખડકોને કોતરીને બનાવવામાં આવી છે. પ્રાચીન સમયમાં પેટ્રા મહત્વપૂર્ણ વેપાર. કેન્દ્ર હતું. અને. અરેબિયા, ઈજિપ્ત અને સીરિયાને જોડતું હતું. અહીથી પાણી સંગ્રહ પ્રણાલી ખૂબ જ અદ્યતન હતી. જે તે સમયે. નેરી કુશલતાનું ઉત્તમ ઉદાહરણ છે. તમે લગભગ તાજમહેલ. મહેલ પણ સાંભળ્યું હશે. આવી રીતે એક અયરી પણ અજાયબી છે જે પોતાના હાથો દ્વારા અને. ઘડતર કરાયેલું છે. સમજ્યા ને? હા અને આની સ્થાપના તો મેં તમને કીધી. નિર્માતા અ જ્યાંની નિર્માતા. નાબાચયમ નાબાચયમ એવું કઈ છે. આખું શહેર ગુલાબી પથ્થરથી કોતરીને બનાવ્યું છે. આપણે આવડું મોટું શહેર તમે. કદાચ ત્યાં જાઓ ને. તો એકદમ બધું મોસ્ટ ઓફલી તમને ગુલાબી કલરનું જ દેખાશે.. એવી આ વિશેષ. તા જેની છે. પાણી સંગ્રહ અને મિતની. અૂત વ્યવસ્થા હતી આ. ટર લાઈન વગેરેતે આવે ને. હા તેની પણ સુવિધા હતી. સંગ્રહ કઈ રીતે કરવો. કઈ પણ. કોઈ ખેતલાવડી વગેરે જે. પેલી વાવ આવે. એ રીતે બધું બનાેલું હતું અને એક વિશિષ. તો એ હતું. કે પ્રાચીન વેપાર માટે મુખ્ય કેન્દ્ર હતું. હા તમને કઈ બીજી કોઈ જાણકારી હોય.
હા મને પણ હજી તે એક બ્રાઝિલમાં આવેલી ક્રિસ્તયો ધ રિડિમર એક હજાર બી છે તે બ્રાઝિલ માં આવેલી છે તે તે તેની જે મેન જગ્યાએ જે રિયોયો દ ચનરિયો તે સ્થાન ઉપર આવેલી છે અજયબી આની ઊંચાઈ લગભગ અડત્રીસ મીટર જેટલી છે પબ્લિક એવો કહે છે જોકે હું ફરવા નહી ગયેલો ત્યાં પણ જે તેનું જે લેખન કરવામાં આવ્યું તેમાંડ ત્રીસ મીટર જેટલી ઊંચાઈ છે તો પણ આ જે કામ જ્યારથી પૌરાણિક સમયમાં શરૂ થયું હતું ત્યારે તે હવે ઓગણીસો એકત્રીસમાં થઈને પૂર્ણ થયું છે એટલો લાંબો સમય થયો આજયબીને બણવા માટે આમાં જે તે ધાતુઓ અને પથ્થરો વપરાના છે એ ખૂબ જ મોઘા કહેવાય તે ખૂબ જ અમુક જગ્યાએથી જ મળી આવેલા છે તે વિશિષ્ટ પથ્થરો વપરાના છે તે ઈ જે હતા વિશ્વના સૌ પ્ર્રસિદ્ધ પ્રતિમાઓ માંથી એક આ પ્રતિમા આવેલી છે આમાં દર વર્ષે લાખો પ્રવાસીઓ મુલાકાત લે છે એમાંથી વધુમાં વધુ તો બા ફોરેનના બાર દેશના ઘણા હોય છે એમાં ઈન્ડિયામાં તમે જોઓ તો ઈન્ડિયાની પબ્લિક પણ ઘણી ફરવા જાય છે ત્યાં ત્યાં પણ ફરવાલાયક સ્થળો પણ આવેલા છે બ્રાઝિલ પણ એક ફરવાલાયક સ્થળ ખૂબ માનવામાં આવે છે ત્યાં ઘણા બધા માન્યતાઓ છે ત્યાંના જે મેન ગોડ છે તે ઈસુ ખ્રિસ્તને માનવામાં આવે છે તેટલે તે ક્રિશ્ચિયન દેશ કહેવામાં આવે છે પબ્લિક વ તમારી પાસે કોઈ માહિતી હોય તો કહો બીજા
હા એક નામ તમને કહ માચું પીચું તમે એકદમ અલગ જ લાગ આ પેરુ ના એન્ડઝ પર્વતોમાં આવેલું એક પ્રાચીન ઈન્કા શહેર છે એ જેનું નિર્મતા શ્રે ચૌદસો પચાસ માં નિર્માણ થયું હતું અને નિર્માતા પચાકુટી એવા કાયક હતા નામ હતું અને શોધ એરી થઈ છે કે ચૌદસો પચાસ માં બનાવવામાં આવ્યું અને ઓગણીસો અગિયારમાં તે જુલાઈ ઓગણીસ સો અગિયારમાં આની શોધ થઈ છે એટલે કણોને લગપગ પાંચસો વર્ષ સુધી તો કોઈને ખબર જ નથી કે આવું એક સ્થળ પણ આવેલું છે એમ અને શોધનારા હીરામ બિંગમ એવા કઈ વ્યક્તિ નું નામ છે એ આપણે ્યાનીશ શોધ કરેલી છે ઊંચાઈ છે કે બે હજાર ચારસો ને ત્રીસ મીટર ઊંચેઝેરું આપેલું આવેલું છે ભૂકંપ પ્રતિધોરક પથ્થર હવાનું બાંધકામ કરવામાં આવ્યું છે તેથી કોઈ પણ વગેરે ભૂકંપ વગેરે કે સુના વગેરે આવે તો આને કઈ એટલું બધું નુકસાન થતું નથી સમજ્યા ને તેનું નિર્માણ થ તમને મેં કીધું ચ છો બચામાં એન્ડિકા સમ્રાટ પચું કીટુ ના સમયમાં થ હોત તો આ શહેર સમુદ્ર સપાટીથી લ બે હજાર ચારસો ત્રીસ મીટર ઊંચાઈ પર આવેલું છે અ તમને એક કદાચ ક કે કોઈ પણ પર્વત કે વગેરે ની જારે ઊંચ ંચાઈ માપવાનું આવે ત્યારે લગભગ તો તમને એની ખબર જ હશે કે જમીન તેની આજુબાજુ જમીન આવે ત્યાંથી હરાહને જે માપતા નથી તેઓ શું કરે છે જે સમુદ્ર સપાટી આવે સમુદ્ર ત્યાંથીરાહ કોઈ પણ વસ્તુની ણી કરે છે સમજ ને કે આજુબાજુમાં હા એવી રીતે મા કરે છે એટલે તો હમણા આમાં એવું લખેલું હતું હ સમુદ્ર સપાટી થી લગભગ બે હજાર ચારસો ત્રીસ મીટરની ઉઊંચાઈ પર આવેલું છે સ્પેનિશ આક્રમણ પછી આ સ્થળ દુનિયાની લગ અજાણ જ હતું જુલાઈ ચોવીસ જુલાઈ ઓગણીસ તો અગિયારના રોજ અમેરિકન સંશોધક ઈરામ બિંગમ એ તેને વિશ્વ સમક્ષ ફરી રજૂ કર્યું તેની પથ્થરની રચ નાઓ અને કુદરતી સૌંદર્ય બનાવે છે આ એવા વિસ્તારમાં આવેલું છે કે કે ત્યાં મોસ્ટ ઓફ કોઈ પબ્લિક રે રેતીજ નથી સમજ્યા ને આ બધી જે પણ પ્રો પબ્લિક રેય તે એવા વિસ્તારમાં રેય કે જ્યાં તેમને જે જરૂરીયા તો પૂરી થતી હોય તે વસ્તુ મળી રેય
હા હા
હા એવી રીતે
તો મારી પાસે પણ એક વિશે એક ડિટેલમાં માહિતી છે તમે કેતાહોય તો કોઉ
હા હા જરૂર જણાવો
જો ઈ તો આજે આપણા ભારતમાં જ આવેલી છે તમને ખબર હશે આ એક સાતમા નંબરની અ જયભી તાજમહેલ ખબર છે ને તાજમહેલ એ ભારત નો સૌથી થી પ્રસિદ્ધ અને ઐતિહાસિક સમરાટક છે તે ઉત્તર પ્રદેશમાં જે આગ્રા આવેલું શહેરમાં યમુના નદીના કિનારે આવેલું છે તેને વિશ્વની સૌથી સુંદર ઈમારતોમાંની એક ઈમારત માનવામાં આવે છે અને એમનું પ્રતિક પણ કહેવામાં આવે છે મુઘલ બાદશાહ શાહજહા એ પોતાના પ્રિય પત્ની મુમતાજ મહેલ ની યાદમાં તાજમહેલનું નિર્માણ કરાવ્યું હતું મુમતાજ મહેલનું સોળસો ને એકત્રીસ માં અવસાન થયું અવસાન થું એટલે તેમના અવસાનથી શાહજાને ખુબ જ દુઃખ થયું અને તેમણે તેમની યાદમાં એક ભવ્ય સ્મારક બનાવ્યું જેને તાજમહેલ તરીકે ઓળખવામાં આવે મારો અવાજ આવે છે કમ્પ્લીટ
હા આવે એકદમ કમ્પ્લીટ આવે છે
જે તાજમહેલનું બાંધકામ સોળસો ને બત્રીસમાં ચાલું કરવામાં આવ્યું હતું અને મુખ્ય કામ લગભગ સોળસો ને અડતાળીસમાં પૂર્ણ થયું જ્યારે સમગ્ર પરિસરનું કામ સોળસોને ત્રેપન સુધી ચાલ્યું અને તેનું નિર્માણ લગભગ વીસ હજાર કારીગરો અને મજૂરો કામ કર્યું હતું એવું માનવામાં આવે છે કે નિર્માણો જે સમયસર લગભગ સાડા ત્રણ કરોડ રૂપિયા ખર્ચ્યા હતા જે આ જે અજબો રૂપિયા રકમ ગણાય તે સમયના સાડા ત્રણ કરોડ એટલે આજના કેટલો કહેવાય તમે સમજી શકો છો તાજ તાજમહેલ સફેદ જે તાજમહેલ જે સફેદ અંગનું બનાવે છે આ એક સંગર મરંગ એક રાજેસ્થાન માંથી લાવવામાં આવ્યો છે તમે વિચારી શકો છો હવે તમારી પાસે કોઈ માહિતી હોય તો કો મને
હ એક નિષ્કર્ષ શું છે તેના વિશે હું તમને માહિતી આલુ નિષ્કર્ષ એટલે કોઈ વિષય ઘટના ચર્ચા પ્રયોગ અથવા અભ્યાસ ના અંતે મળતો અંતિમ તારણ અને પરિણામ સરળ ભાષામાં એવું કહી શકાય કે કોઈ બાબત વિશેની મા તમામ માહિતી અને વિચારણા પછી જે અંતિમ નિર્ણય કે સમજણ મળે તેને નિષ્કર્ષ કહેવાય વિષયને પૂર્ણતા આપે છે આ નિષ્કર્ષ મુખ્ય મુદ્દાઓનો સાર આપે છે વાચક અથવા શ્રોતાને અંતિમ સમજણ આપે છે કોઈ પણ
તમારી પાસે કોલોશિયમ ની માહિતી હોય તો કહો ને કોલોસીયમ
કોલોસયમ અચ્છા હા હા એ ઇટલી ના રોમ શહેર માં આવેલું છે એક એવું વિશળ સ્ટેડિયમ છે કે જેનું બાંધકામ ઈવીસન બાંધકામ બોતેર ઈસવીસન ઈવીસ માં સમ્રાટ વિસપસન દ્વારા શરૂ કરવામાં આવી જો હત એસી સીમા ઈસવી સનમાં સમ્રાટ ટીટસ દ્વારા પૂર્ણ કરવામાં આવ્યું. તેમાં એક સાથે પ પચાસ હજારથી એસી હજાર લોકો બેસી શકતા અહી સ્પર્ધાઓ ના